હાલો
હા, કેમ છો મજામાં.
હા એકદમ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં, તો આજે મેં એ માટે ફોન કર્યો. કે આજે મારા જોડે ખુબ જ સરસ મજાનો વિષય છે. તેનું નામ છે. લગ્ન નું ખોરાક ગુજરાતમાં
હા, તો એકદમ રાસપ્રદ વિષય લાગે છે.
હા, કેમ કે છે ને ગુજરાતમાં તો છે ને લગ્ન કેવલ બે વ્યક્તિ નો સંબંધ નથી, પણ બે કુટુંબોનો પણ મિલાપ હોય છે તેમાં ઘણું મહત્વ હોય છે.
હા, બિલકુલ બિલકુલ સાચી વાત, ને ગુજરાતમાં દરેક પ્રદેશમાં લગ્ન ના એમ કેવાય કે જમનમાં થોડી અલગ રીત જોવાવામાં મળે છે. ને પણ દરેક જગ્યાએ એક વાત સમાન હોય હોય છે. કે મહેમાન અને મહેમાનને એકદમ પ્રેમથી જમાડવામાં આવતું હોય છે.
હા, એ તો સાચી વાત છે,., પેલાના સમયમાં તો છે ને લગ્નનું જમવાનું ઘરના આંગણમાં જ બનાવાતું હતું. અને ઘરના લોકો અને ગામના લોકો સાથે મળીને રસોઈ કરતા હતા. તેમાં તો એકદમ ખુબ જ સારો એકતા અને પ્રેમ નો ભાવ જોવા મળતો હતો.
હા, એ ભી છે અને તે સમયમાં મોટા -મોટા વાસણ વપરાતા હતા અને લાકડા ની એકદમ આંચ પર રસોઈ થતી હતી ને રસોઈ નો સ્વાદ પણ અલગ જ હોતો તો.
હા અને આજે સમય બદલાઈ ગયો છે. હવે ઘણા લગ્નમાં તો કેટરિંગની સેવા પણ હોય છે. અને રસોઈ બનાવવાની જવાબદારી તે લોકો સંભાળે છે.
હા, એજ અને
હ
પણ એક વાત તો હજુ પણ એવી જ છે કે મહેમાનને ગરમ અને સ્વાદિષ્ટ ભોજન આપવું તે બધા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
હા અને ગુજરાત ના લગ્નમાં તો ફરસાણથી જ શરૂઆત થાય. ફરસાણ માં ઘણી વસ્તુઓ હોય છે જેમ કે ઢોકલા, ખમણ, કચોરી, સમોસા, પાત્રા, હાંડવો. અને આની જેવી તમામ વસ્તુઓ જોવા મળે છે.
હા, એકદમ સાચે જ ને કેટલાક લગ્નમાં તો લીલવા કચોરી પણ હોય છે અને કેટલાક સ્થાને દાલ વડા પણ આપવામાં આવે છે. અને ફરસાણથી જમણ ની એક સારી શરૂઆત થઈ જતી હોય છે.
હે તો એકદમ સાચી વાત છે. પછી તમને ખબર છે કે મુખ્ય જમડ આવે છે. એમાં તો રોટલી, પુરી, ભાખરી, દાલ, કઢી, શાક, ભાત અને ખી ખીચડી જેવી વસ્તુઓ પણ હોય છે.
હા, એકદમ સાચી વાત છે અને શાક ની પણ ઘણી પ્રકારની હોય છે અમને પનીર નું શાક છે જેમાં બટેકાનું છે. રીંગન છે, સેવ ટામેટા, મિક્સ વેજીિટેબલ, અને બીજા ઘણા સ્વાદો હોય છે આમાં.
હ, અને ગુજરાતની કઢી તો ખુબ જ પ્રસિદ્ધ છે ત્યાંની મીઠાશ અને સ્વાદ તો બધાને ગમે છે.
હા એકદમ સાચી વાત ને દાલ અને ભાત પણ દરેક જમણનો એક મહત્વ પૂર્ણ નો ભાગ છે અને તેમાં ઘી આવે તો સ્વાદ વધી જતો હોય છે.
હા એકદમ સાચી વાત પછી જે મીઠાઈ વિના તો છે ને લગ્નનું જમણ એકદમ અધુરું જ લાગે છે. મીઠાઈમાં તો ખુબ જ પ્રકારની વિવિધતા હોય છે જેમકે શ્રીખંડ, બાસુંદી, ગુલાબજામુ મોહનથળ, જલેબી, લાક્ષપી. દૂધ પાક અને આઈસ્ક્રીમ જોવા મળે છે.
હા અને કેટલાક લગ્નમાં તો ગરમ જલેબી સાથે ફાફડા પણ મુકવામાં આવે છે અને લોકો ખુબ આનંદ થી તેનો સ્વાદ લે છે.
હા એ અને ના પછી સલાડમાં પણ જમનનો એક ભાગ છે. જેમ કે કકડી, કાકડી, ટમેટા, ગાજર, બીટ અને લીંબુ મૂકવામાં આવે છે.
હા અને સાથે ચટણી, અથાણું અને પાપડ હોય અને આ નાની વસ્તુ હોય પણ જમવાનું એકદમ જમવામાં સ્વાદ વધારી દેતું હોય છે.
હા ગુજરાતના તો છે ને અલગ અલગ ભાગમાં જમનમાં ફરક હોય છે. જેમ કે ઉત્તર ગુજરાતમાં એક રીત હોય છે દક્ષિણ ગુજરાતમાં બીજી રીત હોય છે.
બિલકુલ એકદમ સાચી વાત છે ને કેવાય કે સૌરાષ્ટ્રમાં પણ ઘણી અલગ વાનગીઓ જોવા મળે છે કચ્છમાં પણ સ્થાનિક સ્વાદનો એક અસર હોય છે.
હા પછી આજે તો ઘણા લગ્નમાં લાઈવ કાઉન્ટર પણ હોય છે.
બિલકુલ લાઇવ કાઉન્ટર એટલે મેમન એકદમ સમક્ષ જે વસ્તુ તૈયાર થાય તેમાં કે છે કે ઢોસા છે પાઉભાજી ચાઇનીઝ પાસ્તા પીઝા અને બીજી ઘણી વસ્તુઓ પણ હોય છે.
હા પણ ઘણા લોકો કહે છે એક પારંપરિક ગુજરાતી જમનનો સ્વાદ અલગ જ હોય છે.
હા એ તો છે જ એમાં કે રોટલી શાક દાલ કઢી અને મીઠાઈ સાથેનું ગુજરાતી જમન હંમેશા યાદગાર બને છે.
હા પછી જમનમાં તો છે ને સફાઈનું પણ ઘણું મહત્વ હોય છે. સ્વચ્છ રસોઈ અને સાફ વાસણ દરેક જગ્યાએ જરૂરી હોય છે.
બિલકુલ અને ભોજન ગરમ અને તાજા હોય તો મેહેમાનને શું વધુ આનંદ આવતો હોય છે.
હા પછી લગનમાં તો ભોજન માત્ર ભરવા માટે નથી હોતું. તે તો પ્રેમ નું સત્કાર અને સંસ્કૃતિ બતાવે છે.
બિલકુલ મહેમાનને એમ કેહેવાય કે વારંવાર પૂછવામાં આવે છે કે બીજું કઈ લેવાનું છે કે નહીં. આ ગુજરાતને એક મહેમાન ગતિ બતાવે છે.
હા પેલા તો પંક્તિ માં બેસીને જમવાની પ્રથા હોતી હતી.
હા બિલકુલ ને કેવાય કે હવે પ્રોફિટ પદ્ધતિ પણ ઘણી લોકપ્રિય બની ગઈ છે. ને લોકો પોતાની પસંદની વસ્તુ તું એકદમ લઈ શકે છે.
હા બંને પદ્ધતિની પોતાની અલગ અલગ ઓળખ હોય છે.
હા એજ ને કવાય કે બહ જેનો આપડે કેટલાક લોકો તો પંક્તિ આમ જમનને પણ વધુ સારી પરંપરા માને છે.
હા ભોજનનો બગાડ ના થાય, તે પણ ખૂબ જ જરૂરી છે.
હા, અને જેટલું જરી હોય એટલું જ લેવું આપડે.
હા, અને આ રીતે છે ને ભોજન ની કદર પણ થાય છે. અને અન્નનો પણ અદા આદાર નહી થતો.
હા, બિલકુલ. અને કહેવાય કે ગુજરાતમાં લગ્ન નું ભોજન સ્વાદ, પ્રેમ અને પરંપરાનું એક સુંદર મિશ્રણ છે.
હા એ તો ખરું, અને આ કારણે ગુજરાત ના લગ્નનું જમન દેશ અને વિદેશમાં બને છે.
હા, તો આગળ આપણે ગુજરાતના લગ્ન ના ભોજનમાં થતા ફેરફાર અને નવી વાનગીઓ અને પરંપરાઓ સાથે આધુનિક કેવી રીતે જોડાય છે? તેના વિશે વાત કરીએ.
હા, ચાલો ચાલો.
હમ.
અને જેમ કે છે ને કેટલાક લગનમાં, તો ગુજરાતી સાથે પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને બીજા સ્વાદ પણ મૂકવામાં આવે છે,
હા એ બી છે., કારણ કે કેટલાક કહેવાય કે- પણ ગુજરાતીમાં આપણેે જમવાની એક અલગ જ ઓળખાણ, હજુ પણ એકદમ અખંડ જ છે,
હા, પછી ગુજરાત ભોજન ના મીઠાશ, સરળતા અને સંતુલન જોવા મળે છે,
બિલકુલ ને રોટલી ના પણ એકદમ ઘણા પ્રકાર હોય છે. આજકાલ તો,
હા, એજ ને રોટલી ના તો પ્રકાર હોય છે. જેમ કે રોટલી, પુરી, ભાખરી, નાના નાના કુલચા પણ જોવા મળે છે.,
બિલકુલ. અને શાકમાં પણ રોજ નવી વાનગીઓ જોવા મળતી હોય છે,
હા જેમ કે ડ્રાય શાક, ગ્રેવી શાક, પનીર ના પ્રકાર, સિઝનલ શાક પણ બનાવવામાં આવે છે,
હા અને, કવાય કે ભાતને પણ ઘણા પ્રકાર હોય છે, હવે તો.,
હા સાદા ભાત જીરા રાઈસ પુલાવ અને ખીચડી પણ ઘણી વખતે જોવા મળે છે,
હા બિલકુલ કડી સાથે ખીચરી ઘણા લોકોને ગમે છે,
હા હા જોડી તો જે છે ને, કડી ખીચડી એ તો ગુજરાત ની ઓળખ જેવી બની ગઈ છે,
બિલકુલ અને મીઠાઈ ની વાત કરીએ તો, પસંદગી ખુબ જ મોટી હોય છે.,
હા મીઠાઈમાં તો કેટલી બધી વાનગીઓ હોય જેમ કે શ્રીખંડ બાસુંદી મોહન થાળ ગુલાબ જામુ રસમલાઈ જલેબી દદૂધપાક, અને આઈસક્રીમ ઘણા જ લગનમાં હોય છે,
હા અને કેટલાક સ્થાને ગરમ મીઠાઈ પણ આપવામાં આવે છે
હા ગરમ મીઠાઈનો, તો સ્વાદ એકદમ અલગ જ આનંદ આવે છે.
હા અને બાળકો માટે પણ અલગ વાનગીઓ મુકવામાં આવતી હોય છે.,
હા બાળકો માટે તો છે ને અલગ અલગ અલગ વાનગીઓ હોય છે જેમ કે-, પીઝા પાસ્તા સેન્ડવીચ ફ્રેન્ચ ફ્રાઈઝ અને બીજી વસ્તુ પણ હોય છે.
બિલકુલ સાચી વાત કઈ તમારેને કેવાય કે- મોટા લોકો માટે પણ પારંપરિક ગુજરાતી ભોજન મૂકવામાં આવતું હોય છે.,
હા આ રીતે છે ને દરેક ઉંમરના લોકો માટે કઈ ને કઈક તો હોય જ છે.,
હા એજ, કેવાય કે-, પીણાની પણ સારી વ્યવસ્થા હોય છે લગ્નમાં-,
હા પછી પીણામાં તો જેમ કે છાસ લસ્સી શરબત-, જ્યુસ અને ગરમ ચાય કે કોફી બનાવાય છે.,
હા એજ અને, આપડે ભોજન ની સજાવટ પણ ઘણી સુંદર હોય છે,.
હા એજ ને હવે ગુજરાત ના ભોજન ની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. મને તો આજે તમારા જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ થયો- આપડે બીજા કોઈ વિષય પર હું તમને ફોન કરીશ-
હા ચાલો મળ્યો-
મળ્યા મળ્યા ચાલો-